હલો, નાઝરેન.
હા, બોલો અવે શું કેતી હતી તું?
શું કરે છે?
કઈ ની મેં મારા પરિવાર વાળા લોકો હાથે બેસેલી હતી, થોડું ટાઈમ સ્પેન્ડ કરતી હતી.
હ ને પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, ખુબ મહત્વનો છે.
કેમ કે આપડે બાહાર તો બવ બધા બવ બધી વાર રઈએ, ફ્રેન્ડ લોકો હાથે. થોડું આપડણે ફેમિલી સાથે પણ રેવું જોઈએ, પરિવાર સાથે. કેમકે એ લોકો પણ આપડા માટે જરૂરી છે.
એ લોકો સાથે ની રેસુ, તો પછી કોના સાથે રેસુ આપડે.
હ, એજને.
એવાજ એવાજ. હા, હા બધા. સારા જ છે.
અચ્છા. બીજું હું કે શું કરતા છે, તારી મમ્મી લોકો?
કઈ નઈ એ લોકો પણ અમણાં મમ્મી ખાવાનું મનાવતા
અચ્છા અને તારા પરિવારમાં કેટલા લોકો રે છે? અવની.
મારા ચારા. ને તારા?
મારામાં તો બઉ મોટી પરિવાર છે હારી. હ દાદા-દાદી, મમ્મી-પાપા, ભાઈ-બેન, ચાચા-ચાચી.... એ લોકો બધા જ રે છે. એજ ને. હ કેમ કે મોટી પરિવાર એ તો એમ સારુ છે, કોઈ સુખ હ પણ બધા એક સાથે આવી જાય, ને નાની પરિવાર તો એમાં હું અ સુખ ને દુખ માં એકલા રેવ એમ ને તેમ. જો મોટી પરિવાર ઓય, તો એમ આપડે અ એક સાથે રઈ સકીએ. નાની પરિવાર ન કઈ ઈ પેડું નહી મળે પરિવાર મોટું રહેવું જોઈએ અને સુખદાયક રહેેવું જોઈએ જે લોકો આપે સાથે સરખી રીતે રે આપડા દુખ સુખ માં સાથ દે એજ તો પરિવાર કહેવાય છે.
હા એજ ને જેટલી મોટી ફેમિલી એટલું સારું હ પણ હમણાં ના લોકોને ફેમિલી વધારે મોટી નહીં જોઈ
વા યાર અમે તો બધા હમ્મ આ અમારા પરિવારમાં તો બધા બહ સરખી રીતે ર છે સારી રીતે વાત કરે છે. એક સુખ દુખમાં સાથે રહે છે બીજાને હેલ્પ કરે છે. અમારો પરિવાર ખુબ જ સુખી છે એમ તો હા અમને તો બસ સારું છે કેમ કે અમે બધા પરિવાર વાળા સાથે બેસીય છીએ ખાઈએ છીએ જમીએ છીએ ફરવા જઈએ એમ એ લોકોને અલગ નથી પાડતા અમે એટલે પછી અમારા પરિવાર માં એકતા છે
ફરવા માટે પણ સારું ને ફેમિલી હા તો સારી રીતે આપણે જઈ શકીએ અને એકલા હોય તો પછી કેવી રીતે જવાના ફન્ડી કેટલા ટાઈમ આપ સાથે રશે ને
સરખી રીતે જ રહેેવું જોઈએ પણ
ફેનલી મપોર્ટેન્ટ છે
હ ના તારી વાત પણ સાચી છે જેમ આપણા માટે બહારની દુનિયા મળવાનું લખવાનું જરૂરી છે તેમજ પરિવાર બી આપણા માટે જરૂરી છે.
હા એજ ને પરિવાર તો મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ છે ને
બીજું તારા પરિવાર માં બધા સારા છે ને
હા તારા પ કેમાં સારા છ.
હા બધા સાથે જ છે અમે બેસેલા છે એકબીજા જોડે વાત કરતા છે.
અચ્છા એવું
એ જ ને પરિવાર સાથે હમણાં બેસશો તો પછી ક્યારે બેસશે
જયારે પણ આપણને વત મળે ત્યારે આપણે તે લોકો સાથે બેસી જવું જોઈએ કેમકે એમ એ લોકો સાથે બેસવા માટે પણ આપડે વક્ત કાઢવું પડે તો પછી અલગ પડી જાય છે. જો આપડે
એ લોકો સાથે બેસવું જરૂરી છે ને તો જ આપણને ખબર પડે કે એ લોકોને શું હમણાં જરૂરત અછા સુ નથીથી
કેમ કે એ લોકો કે આપણને આટલું આગળ વધારવું તો આપણું બી હક બને કે આપણે પોતાના પરિવારો વાળા સાથે બેસીએ એમને શું દુખ તકલીફ છે એ પૂછીએ હા હાથે રહીયએ હળીમળી ને ફરવા જઈએ કથે
હા એજ તો, એજ ને એ લોકો સાથે હમણાં શું તો પછી કોની સાથે રશું ફ્રેન્ડ સાથે તો આપડણે આખો દિવસ રહીએ જ.
હા એજ વાત ને. પરિવાર એ જ હોય છે કે સાથે રહો બેસો કરો એમ કે.
અમે તો જયારે બી અમને ટાઈમ મળે ને, ત્યારે અમે લોકો એક સાથે જ જઈએ. લોકો ફરી આપએ, નહીં તો પછી જમવા અમે લોકો જમવા તો સાથે જ લઈસી એવું ન
એજ તો.
ચતા
અ આઈશ તો પરિવાર હોય છે અમની લોકો સાથે પેસબુક. પોતાના માતા પિતા દાદી દાદા વડીલો, કેમકે પરિવારમાં આજ હોય છે.
હમ. એજ તો.
ચાલ ઠીક છે પછી. થોડો એ લોકો સાથે પણ મેં ટાઈમ સ્પેન્ડ કરી લઉ મારા પરિવાર સાથે. તું પણ જા તારી પરિવાર જોડે ને એ લોકો સાથે વાત કર બેસીને શું છે શું નહી.
હું પણ હમણાં એ લોકો સાથે જ હતી એટલે મેં કીધું ચલે તને કોલ કરી દઉં, તને પણ કહી દઉં.
તું બી પોતાની પરિવાર લાઈફ એન્જોય કર મે બી જોઈન કરું, ઠીક છે.
ઓકે ચાર.
સ્ બાય. હા.